તું કર
કઈ નઈ બસ દહીં લેવાચી લો.
ચાલ એક દહી લઈ આવ ને પાંચસો ગ્રામ.
મને પૈયા આપની પેલા.
પૈસા. મોકલો ઓનલાઈન મોકલી દેો.
ચાલ હારું મે લઈ આઉ.
સારું દહીં લઈ આવો. અને હિતેશને બી હિતેશ ને બી એને મોટી મમ્મીતા સાથે લઈ આવો.
એને ઘરે જવું કે લેવા?
હા એના ઘરે પણ ડ્રાઈવિંગ કરી લે હોને સારું પડશે. નાન એ લઈની આવન એલે સુું.
મારે બહાર જવાનું છે કામ છે અત્યારે.
ઓકે તો કઈ નઈ પર શાંત લાવો.
હમ, એ હું કરતી છું?
અમે આ ખાવાનું બનાવું જમવાનું. હામજ નેટ આજુ તો.
હમ સંડેશ છે એટલે મજા.
રવિવાર છે એટલે એજ ને.
હમ તમારો પણ બધાને મજા જ છે.
એ બી છે, જલસાદ ભાઈ હોય જ.
તો પછી, હમ. ખબર નહીં ગઈ હા.
જબ કા કરો?
પણ.
તમે બિલ્લી માં રાખી અમરસાર
લી મોરા.
બરાબર.
આપણું ગંદું બિલ્લ.
હા વા એ બરાબર છે.
જે ગાડીાય નેખ ને આપણું ઘું બિલ્ડીંગ થઈ છે.
હમ ચાલ.
પાંચસો ગ્રામ દહી આપવાનું છે તારે રીજુમ કરવાનું
હ પાંસો ગ્રામ દહીં લઈ આવ.
હમ.
બે પછી અમારી સ્કૂલમાં પાંચસો ગ્રામ હ પાંચસો ગ્રામ દહીં લઇ આવો કળી બનાવી દેવ.
કઢી બનાવાની.
હા કંઠી બનાવવા ની.
તાલે જનાવી જોઈએ ને.
ના આજે બનાવી દએે ને કઢી વધારે સારું ખાવામાં.
સારું સારુ. હ ફતેવું છે બીજું પણ.
બસ મજા તમે બોલો.
મેં ભી મજા કરુંછું બીજુ કો
ઘરે બધા મજામાં.
બધા એકદમ મજામાં દહી છૂટું લાવું પેક લાવું.
પેક પેક.
એ નાના નાના છે મોટા નથી. બસો બસો ગ્રામમાં બે લઈ આઉ એ.
હારું.
બસો બસો ગ્રામને બે
તમારા મમ્મી ને કેવું છે.
શું કર ભુવા હોય કર ફોય. કોઈ કામ ઓછી જ નહીં આવે છે.
નહી નહી કરવા દે તું.
અરેથી ચાલુ.
હમ બરાબર.
હમ. કોઈ તો કામ પર લાગી ગય
અને હૈતેસ હૈત સ લઈ
એડ્રેસ ના પ પોતે આવી જાય.
નિ આવુ.
એ નવરો છે દીકરો મારે બઉ કામ.
બરાબર.
એના કોલેજ ચાલુ હે.
ચાલુ જ છે પણ જાય તો વાત અલગ જાય છે રખડે છે
હમ
આપડે ભાઈ કોલેજ કયો નહી ક્યારે.
મને ખબર નઈ પડે.
હમ બરાબર તો પ્રાાઈવેટ જ કરેલી.
નહી નહી પ્રાઈવેટ કરતા પેલું સારું રેગ્યુલર.
મારું શું કકાય.
આવાવ ક્યાં
રેગ્યુલર માં બધા રખડાય ને તે કરે ને એ કરે ફરિયાદ કરે
સમમે તવું ન બો
હમ ગમે તે એવું નઈ મતલબ એ લોકો ફર્યા કરે બસ હા
નથી બોલવાનું કોું
એવું
હ
મા રદ પછંગ ર ચો દીલું
બરાબર આઈ થિંક હી તો સ આવી ગયો
હમ
આઈ થિંક હિતસ આવી જવામાં
એટેસની
સ ક કોલ કર
હ
એતો કલ ગયો
તેમાં બી સા ડી લઈ લેજે નની
હમ
અ લ એ લે પોતે
એ ફોન કનેક્ટ છે એટલે
હ હા કરું ફોન
હા હ
ફોઈ ને કેવું છે
હવે ઠીક છે ચાલે થોડી ડોક્ટરે કીધું છે ઓપરેશન કરાવલો હતું પેટનુ
એકલા દિવસ હોસ્પિટલમાં રાખેલા
અ ત્રણ ચાર દિવસ રાખ્યા લગભગ
બરાબર ઓપરેશન કેટલા ટાઈમ માં થયું ઓપરેશન કેટલા ટાઈઇમમાં
એ લગભગ કલાક દોઢ કલાક જેવો લાગ્યો
બરાબર હા સારું સારું
હવે ખાવાનું બધું કી જ છે હવે ટાકા ભી ખોલાઈ ગ હશે પણ હવે
કછ
ધીમે ધીમે સારું થાય ટાઈમ લાગે એલું
ફ્રૂટ ને એવું ચાલુ રાખવાનું
ચાલુ જ છે ઓછું ખાય પણ ચાલે ધીમે ધીમે
થાય થાય
મમ્મી રેડી થઈ ગઈ તો બેન નું પેલું થ એ બી હવે થોડી હારી એ થઈ ગઈ છે એને બી પેલું છે એવું થઈ ગયું હતું
બરાબર તો હવે એન દવા
એ દવા ચાલતી જ છે અને એના ફેર બી છે હ તને રિઝલ્ટ મળતું છે થોડું થોડું કે મના ત્યારે બરાબર થ કઈને ફરક લાગે તો સારું જ કેહેવાનું.
કઈ નઈ સારું સારું કેવાય.
પોતે કટ થાય ગયા, પોતે કટ થાય ગ એ.
કોણ, શું?
કઈ નઈ કઈ નઈ તો શું કર બીજું બોલ તારો શું કરે નાનો?
કોલેજ કરે એનાથી નાનો મેડિકલ, હમણાં રાજસ્થાનમાં છે.
ઓટો
હ રાજસ્થાનમાં છે મામાના ત્યાં. એના મામા ના ઘરે વય ગ્યો. કેટ ર એવા માંગુ મધરે.
સારું કઈ નઈ તા મજા કરે તો કા મજા ચાલે.
કરવું જોઈએ કશું બી રહી, સ્ટેબલ જોઈએ.
હા?
કરવું જોઈએ.
હા.
હ ફાલતું એખ હ.
સામે વાળા કરે કે નઈ કરે હું થયું.
હમ. બોલો બીજું.
બીજું બસ બધું મજા આવે તમે બોલો.
અને રવિવાર આજે શું પ્લાન?
તમારા લોકો ને કઈ કું નથી, અ જવાનું.
પણ આજે રવિવાર એટલે શું પ્લાન આખો દિવસ નો?
મારા ઘરે પ્લાન નહીં મળે મારા તો મસ્ત બપોરે ઘરે આવી ને હોઈ જવાનું એટલે એક છ વાગે ઉઠવાનું.
ના ફોન ફરવા નહી જવાના કશે વાર?
કોણ જાય આવા તડકામાં મે ની જાઉં. તડકોની હોતે તો આજે જાતે કઈ જગ્યા. તડકોની હોતે તો
ફરી આવા ધોત, તિથલ, પોલીસ સ્ટેશન.
તડકોની હોતે તો જાતે બટ તડકો છે એટલે કહેવાય નહીં.
એ પણ છે.
તડકામાં કોણ જાય કંટાળો આવે.
વિઝિટર પ્લેસ ફરી આવો ને રવિવાર છે એટલે જલસા કરીએ આજનો દિવસ બીજું શું.
ચાલ જવાનું
પછી પાછા સ્કૂલ કોલેજ કશે અં બલસાડ, નવસારી એવી બાજુ
ચાલો જોઈએ એવું હોય તો જાયે આજે.
એવું રાખીએ.
તડકોની હોય તો તડકોની ફ્રી જ છે ને. મને તડકો ગમે જ ની ને કંટાળ આવે બો. મારે તડકાથી એલર્જી છે.
અચ્છા એવું છ તો તો આપડે સાંજે જ જશું.
હા ડોક્ટરએ ના પાડેલી છે તા તડકામાં વધારે ની જામ.
સારું તો તો તમે એક કામ કરો આપડે તડકામાં જશું. હમ, સાજે પાંચ વાગે જસો.
હા હાજે જાયે, હાજે કામ છે હાજે મારે. કામ છે. મામાને હાતે કઈ ઝાડ રોપવા જવાનું છે કઈ જગ્યા.
હમ.
ઝાડ રોપવાના છે એટલે તા ભી ટાઈમિંગ એટલે બપોરે જ ટાઈમ મળશે આજે.
હમ.
હમ.
એ પણ છે, બાકી રાતે કસો ફરવા
રાત ને મામા આવી ગયા એટલે મને ફરવાની મજા નય તો બે દિવસ પણ મામા આવી ગયા ની આપે મને
હમ અવે ની આપે
હમ.
કયની બાઈક પર જશું બીજું શું
હા બાઇકમાં
બુલેટનું હુ થીયું બુલેટિન હુ થીયુ સ્પીડમાં
નિરેશ ને ખબર ની મને અવે વાત ની કોને?
હીતેશ ગાડી સ્પીડમાં ચલાવે એમકે?
હિતેશ ને કે નીલેશ ને હિતેશ ને હુ થીયુ?
બુલેટ ગાડી સ્પીડમાં ચલાવે એમ કે?
હા એ કાલે કોઈ કોલ ટીચરે કોલ કરીને કીધલું હશે સ્પીડમાં ચલાવે
હમ.
એટલે પોલીસ પોલીસ વાળાન ફોન આયવો હશે
સાચુ છે, કે એમ જ
સાચું જ છે, એમ બી ચલાવે બો ગરમે ગમે તેમ ચલાવે કાલે બી
ખબરએ સ્પીડમાં ગમે તેમ ખબર એતો સ્પીડમાં ગમે તેમ ચલાવે
એટ આજે સાયલેન્સર બદલવાનો મે બી
હ બદલી જ અવાજ ની કરે અવાજ કેતા ફાલતુ ઘોઘટ થાય
હમ અને આજે સાયલેનસર બદલી કરું મે હાજે
ઓકે એવું કરો
ગમે તેમ ફટાકડા ફોડે ને સ્પીડમાં ચાલે
એ સ્પીડમાં ચલાવને એમને બો મે અવ મજા આવે એટલે
હમ પછી એ અવાજ કરે એટલે ત્યા વધારે મજા આવે
વર્તમાનમાં બધા માણસ આવા જોય ને કલયુગ ને
મેં લિમિટ માં ચાલુ મે ગમે તેમની ચાલ સ્પીડમાં ચાલુ પણ ગમે તેમની ચાલુ કામ હોય તો હોય
ઇમરજન્સી હોય તો સ્પીડમાં ચાલી મૂકું પણ ગમે તેમ ની ચાલુ પાછું વ્યવસ્થિત જ ચાલવાનું
એ પણ છે.
હમમ.
કઈ ની એ પણ છે, દાર ભાત કઢી ભાત ખાવાનો છે? ભાત સાથે મૂકી દી આપડે
દસ મિન તો થઈ ગયા
ના બા ભાત ખાવાના છે, કે ભાત મુકલુ
હને મૂકી દે હવે હવે લગભગ મારેથી કાઢી મૂકે તો ચાલે ને
જાતે કર થાય ને
ચાત દસ મિનીટ થઈ જાય હજુ ત હુ કટ થાય
આવું ન બોલની
ની ની એમને કીધું મતલબ
નય છેલ્લી બાર મિનિટ થાય એમ
હેઠયો છે, ને મારો એ જબરસ્ત દીકરો
બરાબર ચાલ બીજા તારો કોઈ ફ્રેન્ડ ગુજરાતીમાં છે કે નય ગુજરાતી
મારા તો બોવ બધા ફ્રેન્ડ છે ગુજરાતીના પણ લોકો નવરાજની મળ બધા કામ કામ કામ કામ કરે.
અમુક તો ભાઈ. કરવાના જ ને પૈસા કમાવાનું તો પેલા જ હોય ને. કોઈ હોય તો કેજો ધ્યાનમાં
ભૂખ લાગી દુખાને એક કામ કરું નાસ્તો લઈ લઉ.
હા રુષ કઈ નાસ્તો લઈ આવો.
ભાઈ
બસ મળીએ ચાલો બાય.
હમ બે મમરી વડાપાવ
હા.
એ મમરી